ગમે.
તમે કેમ છો.
એકદમ મજામાં મારો અવાજ સારી રીતે આવી રહ્યો છે.
હા તમારો અવાજ એકદમ પરફેક્ટ અને ક્લિયર આવે છે મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા એકદમ મજબૂત આવી રહ્યો છે.
હા તો હું તમને એજ કહેવા માંગીશ કે અત્યારે તમે જોઉ તો. બા ટડિંગ નો ભૂ ખુબ સવાર થઈ રહ્યો છે, બધા જે હર્ષદ મહેતાની મુવી છે. તે જોઈને ખૂબ પ્રેરિત થઈ રહ્યા છે, કે આમાં ખુબ પૈસા છે. તેના લીધે અમે લક્ઝરી લાઈફ જીવીશું અને અમે ખુબ ચર્ચા કરીશું અત્યારના લોકો. એ નથી વિચારી રહ્યા કે સિક્કાની બે બાજુ હોય છે, ફાયદાકારક અને નુકસાનકારક. એ સમજવો જોઈએ કે ટ્રેડિંગના બે ફાયદા છે, નુકસાન અને નફો. હવે તમે જોવા જાવ તો ટ્રેડિંગને કારણે હર્ષદ મહેતા. જે આટલો મોટો ટ્રેડર હતો શેર માર્કેટ ન રાજા કહેવાતો હતો એ આખું મુંબઈ માર્કેટ. એના લીધે ચાલતું હતું પરંતુ તેને બધા નુકસનો એ હતા કે તેને. પૈસાની લાલચમાં આવીને. તે ખુબ વધારે પૈસા કમાવાની ચક્કરમાં તેને પોતાનું જિંદગી ગુમાવી. દીધી છે, તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, આપણે માનીએ છીએ કે શેર માર્કેટમાં પ્રોફિટ થાય છે, એવું નથી. કે નથી થતું પ્રોફિટ પરંતુ તેના નુકસાન પણ એટલા જ છે, તો તેઓએ સમજવું જોઈએ કે તેનું નુકસાન શું. છે, અને ફાયદા શું છે, અત્યારના જે લોકો છે તેઓ. કઈ કશું તેના વિશે જાણકારી નથી રાખતા તેઓને ખબર પણ નથી હોતી કે એમાં જ ટોપલોસ શું હોય છે? કેન્ડલ શું હોય છે? હેમર કેન્ડલ શું હોય છે? અને તેઓ એમ જ માર્કેટમાં કૂદી જાય છે અને ઘણું બધું લોસ કરી લે છે હવે. અત્યારની જ વાત કરું તો અમારે અહંનો એક છોકરો છે તેને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલ્યું અને ટ્રેડ ટ્રેડિંગ વિશે તેને વસ્તુ ખબર નથી તો એ એને ટ્રેડ કરવાનું ચાલુ કરી દીધું. અને તે ટ્રેડ ચાલુ કરીને તે પંદર હજારનું નુકસાન કરીને બેઠો છે અત્યારે, અને અત્યારે તેને તે પંદર હજાર રિકવર કરતા કરતા તેને ખુબ દુઃખ થાય છે કે મારે આવું નહોતું કરવાવ જોઈતું હતું ને એવું બધું તમારું તો માનો છો આ બાબત?
હા, તમારી વાત એકદમ સાચી છ. હમણાં ઘણા બધા છોકરાઓ ટ્રેડિંગમાં ખુબ પૈસો આવે છે, એમ કરીન તેઓ એકાઉન્ટ બનાવી લે છે અને ઘણા બધા પૈસાઓ વાલીને પૂછ્યા વગર લખી દે છે. અને તેમાં તેઓ પૈસા ડૂબાઈ બેસે સે. અને વાલીઓને બિલકુલ કહેતા નથી કે મારા આટલા પૈસા ટ્રેડિંગમાં ડૂબી ગયા છે. તમારી વાત એકદમ સાચી છે કે, ટ્રેનિંગમાં ટ્રેડિંગમાં પૈસા આવે છે. એ વાત તમારી સાચી છે પરંતુ એટલા જ પૈસા જાય ભી છે. જો એમને સારી રીતે આવડ હોય છે તે પૈસા કાઢી બી શકે કેસે પરંતુ જેમને કઈ પણ આવડતું નથી તે લોકો ફક્ત એવું જ જોશ જોશમાં પૈસા નાખી દે છે. તે લોકો ના પૈસા ઘણા ડૂબી પણડ જાય છે લોકો તેમાં પૈસા નાખવા માટે પોતાનું ઘર જમીન અને ઘણા બધા જીવરાજ થી માણી ઘણા બધા લોનો લઈ લે છે. અને તેઓ કો ઘણા બધા લોનમાં ફસાઈ જાય છે, અને દેવું વધી જાય છે. તેથી કરીને તેમને પણ વાક આવી જાય છે જે થી કરીને આપડે એવી બધી સાવચેતી રાખવી જોઈએ અને જો આપણે ટડિંગ કરવું તું હોય તો આપણે તેના પેહલા કોર્ષ શીખી લઈએ અને સારી રીતે આવડતું હોય તો પછી આપણે પૈસા લખવા. જેથી કરીને આપડુ પ્રોફિટ થાય અને લોસમાં આપણે ન જઈએ અને આપણે લોનનો ભોગ ન બનવુ જેથી કરી સારી રીતે આપણે પ્રોફિટ કરી શકીએ અને આપણુ એટલુ લોસ પણ નહી થાય કે આપ આપણને પાછળ જતા પછતાવો થાય કે આપણે આટલુ બધુ લોસ કેવી રીતે કરી નાખ્યુ જેથી કરીને આપણી ફેમેલીને કઈ તકલીફ ના પડે આપડે કારણે અને જેથી કરીને તેમને કઈ એવુ ન થાય કે અમારુ પોયરા એ એવુ કયરુ, તેવુ કયરુ જેથી કરીને આપણા જીવનમાં પાછળ જતા કઈ પ્રોબ્લેમ ના આવે તે માટે આપણે એવા કોર્સ સિલેક્ટ કરવા જોઈએ કે જેથી કરીને આપણને સારી રીતે તે લોકો શીખ શીખી શકાય છે આ કેન્ડલ થી એ થાય છે. અને પેલી કેન્ડલ થી એ થાય છે જેથી કરીને આપણને સારી રીતે ટ્રેડિંગમાં પ્રોફિટ કરી શકીએ અને આપણેે જો એમ જ આપણેે પૈસા રાખી રએ તો આપણને ઘણુ બધુ રુ લોસ ભી થઈ શકે એમ કે આપણને એવી કેન્ડલ વિશે કઈ જાણ જાણતા નથી અને એમ જ પૈસા નાખી દઈએ છે. જેથી કરીને તે કેન્ડલ ઊંધી મૂવ કરી જાય તો આપણા ઘણા બધા હજારો રૂપિયા ડૂબી જાય છે. જેથી કરીને આપણે તેમાં પાછું પ્રોફિટ કરવા માટે આપડે એવી ઘણી બધી લોનો લઈ લઈએ છીએ બેંક માંથી જે જારરો દસ હજાર બીસ હજાર રૂપિયાની હોય છે જેથી કરીને તે દેવું વધતું જ જાય છે જેમાં આપણે ઘણા બધા પૈસા પાછા આપવાના પણ હોય છે. પરંતુ આપણને એટલું કઈ નોલેજ હોતું નથી ટ્રેડિંગ વિશે જેથી કરીને તેમાં આપણો બીજા જે આપડ લોન થી પૈસા લીધા હોય છે તે બી ડૂબી જાય છે જેથી કરીને આપણા પર લોન નો મોટો ભૂત સવાર થઈ જાય જાય છે આપણે તેના માટે આપણા ઘરની જમીનો ઘર અને જેવરાતો વેચીને. દેવું ચુકાવ છે અને આપડે ઘણો બધા દેવામાં ચૂકી જઈએ છીએ તમે શું કેવું છે
તમારી વાત એકદમ સાચી છે જો ટ્રેડિંગ કરી તો મેર તો એવો કેહેવું છે કે જે ટ્રેડિંગનું એપ્લિકેશન હોય છે તે લોકો પહેલા આપણને ટર્મ્સ એન્ કડિશન સમજાવે છે તમે ફો કરશો તોમેડંગ ન થ અત્યારના લોકો ટર્મ કિશન વાચતા નથી તેઓ એ ટમ કન્િશન વાંચવા વગર ટ્રેડિંગ ચાલુ કરી દે છે અને પછી તેમાં ફસાઈ જાય છે તેઓએ વિચારવું જોઈએ કે આપણે આગળ શું કરવાનું છે કઈ રીતે કરવાનું છે અત્યના જે સક્સેસફુલમાં સક્સેસફુલ માણસો છે, તે પણ ઇન્ટ્રાડે કરવા પહેલા વિચારે છે તેઓ પણ એસઆઈપી કરે છે. ફો લો ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરે છે પરંતુ અત્યારના જે નવજુવાનો છે તેઓને ખબર નથી પડતી તેઓને એવું જ લાગે છે રીલ્સ જોઈને વિડીયો જોઈને કે ઇન્ટ્રા ડે માં ખુબ પૈસા છે તેઓ ઇન્ટ્રા ડે કરીને પૈસા કમાવા માંગે છે પરંતુ તેઓના પૈસા આવતા નથી અને ઉલતા તેઓ વધારે ના લોસ માં ઘુસી જાય છે. માર શું માનું છે આ બાબત
હા હા એકદમ તમારી વાત સાચી છે કે હમણાં જુઓ ને તમે રીલ્સમાં પછી યુટ્યુબ શોર્ટ્સમાં બધા. બતાવે છે કે અમે એટલું પ્રોફિટ કર્યું અને તેટલું પ્રોફિટ કર્યું પણ તે લોકો તેના પાસે એટલી મહેનત કરેલી હોય છે એટલું ધ્યાન આપે કે આ કેન્ડલ આટલી મવ થઈ છે એટલા એના પાછળ એટલો પૈસો આવી શકે છે. પરંતુ આપડણે એટલું જોતા નથી આપડણે ફક્ત ખાલી જઈએ છીએ અને પૈસા લગાવી દઈએ છીએ તેને પાછળથી આપ આપને એવું નથી લાગતું કે આપણે પ્રોફિટ કરી શકશું તેમાં આપણું ફક્ત તો લોસ જાય છે એવું આપડે કરવું જોઈએ ને આપડે બી પહેલા કેન્ડલ કેટલી મૂવ કરે છે અને કઈ રીતે મૂવ કરે છે તેના પાછળ કેટલું કઈ રીતે જઈ શકે છે તે આપણેે ધ્યાન આપી પૈસા લગાવએ હતા આપડે પણ પ્રોફિટ કરી શકે છે નહીં કરી શકે એવું નથી પણ આપણે તેના માટે સવારે જલ્દી ઉઠીને ધ્યાન આપવું જોઈએ છે કે આ કેન્ડલ એ. તરફ જઈ રહી છે તો તેમાં આવું થશે જેથી કરીને આપણે જેમાં પૈસા લગાવીએ છી. તે આપણે વધારે પૈસા વધશે અને ઘટશે નહી જેથી કરીને આપણે આગળ જતા. પ્રબ્લેમ ના આવે તે માટે આપ સારી રીતે કો સિલેક્ટ કરીને જો આપ કરીી તો આપણને પ્રોફિટ થઈ શકે લોસ નહી થઈ શકે છે એવું નથી પણ આપન શું લોસ થાય છે તો આપણે તે રિકવર કરી શકીશું જો આપણને વધુ લાખોમાંને એવું લોસ થઈ જાય છે તો આપણે દે ગ ઘુસી જઈએ છીએ અને ઘરવાળા ને પણ
તમારી વાત એકદમ સાચી છે જો અત્યારની જ વાત લઈ લઈએ તો અમારા ગામમાં એક યુવાન હતોુ જેને ટ્રેડિંગ કરીને ખુબ લોસ કરી લીધો હતો અને તેને પોતાના ભાઈને લોકેશન મોકલ ને સુસાઈડ કરી લીધી એને ઘરે પણ નહતું કીધું તેના ભાઈ ને પણ નહતું કીધું અને કોઈને નહતુંીધું તેનો ભાઈ સરકારી જોબ કર અને દેવું પણ વધારે નોતું ખાલી બે ત્રણ લાખ નું હતું પણ તે સમાજના ભયથી. મોત પામી દીધી કે સમાજ મને શું કે છે સમાજ મારા વિશે શું વિચાર છે. ટ્રેડિંગ લોકો ના જીવ ખાઈ જાય છે એવું હું તો માનું છું કારણ કે એટલો સારો માણસ હતો જેને હું થવુંઈ તો એ થઈ ગયું અને આપણે માનીએ છીએ પછી જે દેવાદારો છે, તેઓ ઘરે પૈસા લેવા આવે છે અને જેના લીધે આપણ સમાજમાં નામ ઉછળે છે કે આ તો ખુબ દેવાદાર માણસ છે અને તો ખુબ દેવું છે અને એવું તેવું અને બે ત્રણ માણસ પછી દેવું કરીએ તો પછી તેઓ વારે વારે ઘરે આવે દેવું એલે પૈસા લેવા માટે અને તે બધું શોભે નહી અને સારું નહીં લાગ્યો આપણાો સમાજ એવું માને છે કે જેમ તમે દેવોમાં ઉચ્ગારેશો અને જેમ તમે સારું હશે એમ તમારે સારું રહે છે તમારે શું માનવું છે આ બાબતે
હા તમારી વાત એકદમ સાચી છે આપણા ઘરે બધા દેવું વાળા પૈસા લેવા જ આવ્યા કરે તો આપણને સમાજમાં થાય છે કે આપડે તો બધા પૈસા લેવા આવ્યા કરે છે જેથી કરીને આપણને બી એવો બધો ભોગ ન બનવો પડે તે માટે આપણે સારી રીતે ટ્રેડિંગ કરવું જોઈએ જેથી કરીને આપણે ત કોઈ વ્યક્તિ આવે જેથી કરીને આપણને એવ સમાજમાં શર્મિંદગી ન થાય કે આપણા ઘરે ભી કોઈ પૈસા બધું આવે છે તે માટે આપણે સચવેથીથી ટ્રેડિંગ કરવું જોઈએ જેથી કરીને આપણને નુકસાનની તરફ પાછળ ન જઈએ આપણને પ્રોફિટ થાય જેથી કરીને આપણે જો પૈસા લગે બે થી ત્રણ હજાર રૂપિયા વધારે ના આવે તો આપણે ખુશ રહેવું જોઈએ આપ વધ લાલચ કર જોઈએ કે જેથી કરીને આપણે જે પૈસા આવ્યા છે ને એ પણ ડૂબી જાય ઘણા લોકો લોકો એવું કરે છે કે જેમને લગાવ્યા હોય પૈસા તેમાં બે થી ત્રણ હજાર રૂપિયા ન પ્રોફિટ થાય પણ વધુ લાલચને કારણે તેઓ તેમાં મૂકી જ રાખે છે અને આગળ જતા વધુ પૈસા વધશે એમ કરીને બેસી છે જેથી કરીને તેમનું તે કેન્ડલ ગલત મૂવ થઈ જાય છે અને તેના કારણે તે જે બે હજાર રૂપિયા જીત્યો હશે ને તે પણ પાછા વળી જાય જેથી કરી ત તેમને ઘણું ન નુકસાન પણ થઈ જાય છે મો ના કારણે કારણ કે તેઓ બેસી રહે છે કે વધુ લાલચ ના કારણે પૈસા વધારે આવશે જેથી કરીને એવું કરવું જોઈએ નને તમારે શું કેવું છે
સ્ટોપલોસ મૂકે છે પરંતુ સ્ટોપલોસ હિટ થઈ જાય તો એ તેઓ સ્ટોપલોસ કાઢતા નથી કારણ કે કે તેઓને એવું જ થાય છે કે હું હજુ થોડી વાર રહીશ માર્કેટમાં તો માર્કેટ ઉપર જશે અને મારું પ્રોફિટ વધશે પરંતુ એવું નથી હોતું જો કોઈ દિવસ માર્કેટ નીચું જાય તો નીચું જ જતું રહે છે અને જો ઉપર જાય તો ઉપર જતું રહે છે તો તેઓ સમજવું જોઈએ એક કે ટ્રેડિંગ એક કિસ્મત નો ખેલ છે એમ કહીએ તો ચા પરંતુ તેઓ એ સમજે છે કે અમને આવી રીતે કરીશું તો તેવું થશે તેવી રીતે કરીશું તો આવું થશે પરંતુ એવું નથી હોતું તે સમજવ જોઈએ કે આવું ન કરવું જોઈએ તમારું શું માનું બાબ કારણ કે જો આપણે જેમ બને તેમ વધારે પૈસાની લાલચમાં જઈશું તો આપણે વધારે પૈસા નું નુકસાન કરી બેઠીશું અને વધારે પૈસા આપણા ખિસ્સા માંથી જતા રહેશે. લોકોને એવું લાગે છે કે હું બે ત્રણ હજાર અત્યારે કમાઈ લઈશ તેઓ એવું કરે પણ છે ઘણા લોકોને મેં જોયા છે. તેઓ હજાર રૂપિયા નાખે છે અને સવાર માં જ ચાર હજાર પ્રોફિટ કાઢી લે છે. પરંતુ તે જ ચાર હજાર ના પાછા ડબલ કરવાના ચક્કરમાં તેઓ ચાર હજાર પાછા નાખે છે અને તેઓ જે ચાર હજાર આવેલા હોય છે તે પણ નુકસાનમાં જતા રહે છે તેમના જેથી કરીને તેમને ખૂબ ઘણું માત્રામાં લોસ થાય છે. તમાર શું માનવું છે આ બાબતે?
હા તમારી વાત એકદમ સાચી છે. જેઓ બે થી ત્રણ હજાર પ્રોફિટમાં રહે છે ને તે પણ વધુ પૈસાની લાલચમાં તેઓ પાછા પૈસા નાખે છે અને જે જેમણે પૈસા કાઢ્યા છે બે થી ચાર હજાર રૂપિયા તે લોકો વધુ મો ના કારણે જેમાં પૈસા પાછા નાખી દે છે અને તેઓ પાછા તે પૈસા પણ ગુમાવી દે છે અને ઉપરના બીજા પૈસા પણ ગુમાવી દે છે. જેથી કરીને તેમને આખો દિવસ લોસમાં જાય છે. આપણે વધુ લાલચ કરવી ના જોઈએ બે થી ત્રણ હજાર રૂપિયા આપ ડા હાથે આવ્યા હોય તો આપડણે તે લઈને બંધ કરી દેવું જોઈએ. વધારે લાલચ કરવાથી આપણા પૈસા જાય છે જેથી કરીને વધુ લાલચ આપણા માટે સારું નથી અને આપણેે જો વધુ લાલચ ના કરીએ તો આપણે બે થી ત્રણ હજાર રૂપિયા દિવસ ના બહુ સારી બાબત કેવાય છે. જેથી કરીને આપણે બે થી ત્રણ હજાર રૂપિયા કાઢી આપડણે વાતચીત બંધ કરી દ ટ્રેડિંગ બંધ કરી દેવું જોઈએ અને જેથી કરીને આપડું
તમારી વાત સાચી છે એકદમ સાચી છે આપણે ટ્રેડિંગ વિશે આગળ જતા પણ વાત કરતા રહીશું. ચાલો આપણે આગલા ફોનમાં વાત કરીશું ટ્રેડિંગ વિશે. ચાલ.